તમે ઓનલાઈન કપડાં વેચો છો?
હહા મેડમજી છેને આપડે છેને ઓનલાઈન શોપ, તમે ક્યાં જોઈ? એમેઝોન? પર જોઈ, કે ફ્લિપકાર્ટ પર જોઈ?
મીશો પર.
હામી. તો આપડી છે, હા છે છે, અને આપડી મેડમ પોતાની ભી વેબસાઇટ છે.
એમ છે તો, વેબસાાઈટનું નામ કીધું તો બધારે એનું જ. હમ્મ હમ્મ જોઈને મંગાવી શકાય.
અલેક્શન એટ ધ રેટ કલસા ડોટ ઇન મારજોને.
હા, ઓકે ઓકે, કલેક્શન એટ ધ રેટ કલસા દોની
હા, કેમ કે આપડે છેને, આપણી વેબસાઈટ ને યુનિક આઈડેન્ટિફાઈ માટે
હા હા, ઓકે બરાબર, એટલે મારે થ્રી પીસ કોડસેટ જોઈતા હતા, મેં તમને, તમારા તે મિશો મા કે
આવે છે.
જભભા લેહેંગા ટાઈપ નહીં પેલું નહીં નાનું ટોપ ક્રોપ ટોપને ઉપર કોટીને નીચે પેન્ટ હતું એ અત્યારનું ટ્રેન્ડિંગ છે, તો મને ખુબ ગમી ગયું છે, તો એમાં પિંક કલરનું મને હું ગમ્યું છે, તો એનું શું એટલે કેમનું છે, કાપડ બાપડ આમાં લખ્યું તો સોલિડ છે, પણ પછી એનું તુંયે તો ચડી બળી જાય છે, એટલે
હા અધો
આપ મેડમ કોઈ કાપડું ચડતું જ નથી ગેરંટીવાળું આપડું ત્યાંથી કપડું મળે છે.
એવું છે.
હા એ રીતના છે, અને અત્યારે મેડમ અ દિવાળીની ઓફર ભી આપડે રાખી જે કે નવસો નવાણું ની ખરીદી એની અપ જાય તો આપણે ત્યાંથી એક ગિફ્ટ પણ આપીએ છે અને વન નાઈન નાઈન નાઈનની પ્લસ તમે જો ખરીદી કરો છો તો તમે ધારો કે ત્રણ વસ્તુ લીધી એની ઉપર એક વસ્તુ ફ્રી આપણે આપે છે.
હા બરાબર
આ રીતના એ બધી આપડે અત્યારે ઓફરો રાખી છે નવી અ અને સ્ટોક અત્યારે નવો જ આવેલો છે હાલમાં એટલે સ્ટોક બી આપડી જોડે પૂરતા પ્રમાણમાં છે.
અચ્છા બરાબર છે. તો પ્રાઇઝ એટલે કો સેટની મને કહી દેજોને પ્રાઇસ અને એક બે કુર્તીઓ બી મને ગમી છે.
ઓનલાઇન જે પ્રાઇસ જોઈ ને એજ પ્રાઇસ આપડે ત્યાં મળશે.
એવું કઈ ડિસ્કાઉન્ટ બિસ્કાઉન્ટ નહી થાય આટલામાંય.
આપણે તા કોઈ જ ડિસ્કાઉન્ટ નહી આપતા કોઈ એક જ ભાવ જે કીધો એ જ ફાાઈનલ એમ.
ફિક્સ રેટ છે. એવું
હા હા બરાબર છે.
આપડે મેડમ સિઝનેબલ બી આપણું છે. આપણું પોતાનું સિઝનેબલ બી છે. હા ચોમાસામાં આપડે છત્રી વેચે છે. અ પછી શિયાળામાં આપડે સ્વેટરોને એનું કરીએ છે. ઉનાળા માં આપડે સુતરાઉ કપડા જેમ કે જભ્ભા છે કોટન ના શર્ટ છે પેન્ટ એટલે તમારા જે બી કોઈ હોય ફેમિલીમાં તેમને બી તમે કઈને અમારું અ વિઝિટ કરાવી શકો છો અને
તમારી દુકાન ક્યાં આગળ છે. તો અમારે વધુ જોવું હોય અને
તમને મેડમ આ આ નંબર તમારો જ છે ને તો આન પર મેપ તમને મોકલી દઈશ એડ્રેસ અને આપડે મેડમ સિઝનેબલ સીઝનેબલ ધંધા માં એવું છે કે આપડે પતંગો દોરી ઉત્તરાયણ માં એ કરીએ છે. દિવાળીમાં ફટાકડા કોઈ પણ વાર તહેવારે આપણેે યોગ્ય એનું વેચાણ કરીએ છે ધૂળે ટી ના કલર પણ આપડે ત્યાં મળશે. અબીલ ગુલાલ બી આપડે વેચીએ છીએ અને નવરાત્રી માં આપણે ધૂપનું કરીએ છે.
બરાબર પછી પેલુ વેડિંગ સિઝન માટેના જે બ્રાઈડલ ગ્રૂમ ને બધા ના કપડા હોય એ બધા ભી રાખો
એ આપડું જ છે એટલે કેવું છે કે મારા ભાઈ નું છે એ સબ એને ત્યાં મળે છે. નહોંધી દ આપણું નથી પોતે
ક શું તમારે ત્યાં સિઝનેબલ એટલે સિઝનના રિલેટેડ છે. વેડિંગ સિઝન ના નહીં એમ છે.
ના હવેળ સિઝન એને આપડે નથી
બરાબર છે.
હા એ રીતનાનુંું છે. અને પ્રઇઝ તો બધી જ મેડમ કોઈ પણણ વસ્તુમાં કોઈ આપડે ચેન્જ નથી કરતા ફીસ જ રેટ જે લેબલ માર્યું હશે એજ લેબલ આપડે વ્યાજ બીજ રાખીએ છે.
ઓકે અને ચડ કપડું બી સારું જ આવશે ને બધા ના
ની ગેરંટી વાળું પાછું લઈને આવવાનું તમારે
એવું છે. કસ વાંધ નહીિ હું બે ત્રણ ધોઈને ફાડીને પછી બતાવી જવં કે તમારે
એવી રીતના મેડમ અમાને બી ખ્યાલ આવી જાય ને અમે બી ધંધો લઈને બેઠા છે. સ્વકષતા મ ન આ કમપલેને તમારી આઈ એટલા મન ખબર તો પડે જ ને
એ બટબર છે.
હા
પછી સાઈઝ બધી મળી જશે સાઈઝ નાના મોટા સુધી
અમે કઈ જમ્બો સાઇઝ ના છો મેડમ
ના ઓનલી એકસ ડબલ એક્સેલ એક્સેલ
ઓહ હો તમારે કોઈ રિલેટિવ-' છે આવા ડબલ જમ્બો વાળા કોઈ ઘરમાં
એવું લાગે છે કે આવું પૂછવાન જરૂર નહી.
એટલે મેડમ આગો નવો-' સ્ટોક આયો એટલે પૂછ
એવું છે નવો સ્ટોક આયો છે એમને પણ મારે એ સાઈઝ નો સ્ટોક નહી જોઈતા.
હા એમ નહિ તમારે ત્યાં મને મેં તમન ઓળ ખી ગ્યો તમે જે જેના ડોટર છો એ તો હવે આપણે અમારે ત્યાંથી જ લઇ જાય છે મેડમ એ એમને એમને શું કરાવે છે. એ ધારો કે બે ટોપ હોય ને મેડમ તો એ બે સેમ જ ટોપ લે એક ટોપ ના લે ધારો કે આ યલ્લો નું લીધું ને તો સેમ એના એજ પેટર્ન વાળું બે લે. અને બેવ જમ્બો લે અને બેવ જમ્બો ને ભેગા કરાઈ દે એટલે ડબલ જમ્બો એમનેયારે છે મેડમ
ના ના એવું એકચુલી એવું તો નથી ડબલ જમ્બો પણ અત્યારે એ ડબલ એક્સેલ જ પહેરે છે.
કચ્છા
હ અ કોક વાર ત્રીપલ એક્સલ હોય
ઓહ હોહ હા હા હા સરસ એલેદીપ એ મતલબ મુજબ પ્રોગ્રેસિવ છે હે ને
એવુ લાગે કે તમારે સર આવું બોલવાની જરૂર નહી પ્રોગ્રેસિવ ને એમ કેમ કે આપડે એક્સેલ વાળા છે કોકવાર ડબલ એક્સેલ હોય છે એમ
તો ત્રિપલ સુધી ગયા.
ના ના ટ્રીપલ સુધી અમે નહી પહોંચીએ એટલે એનું તો કોઈ ઈસ્યુ નથી.
અરછા હવે એના કલરોમાં બી આપડે ત્યાં મેડમ બધી વેરાયટી મલી જાય છે. પતરંગી છે લાલ છે લીલો છે ભૂરો છે વાદળી છે કથ્થઈ છે જાંબલી છે કથ્થઈ કાળો વ્હાઈટ બધી રીતના ના કલર આપડી ત્યાં અવેલેબલ છે લેમન કલર ના નવા અત્યારે આયો છે. ફ્લોરેસન અત્યારે આપડે ત્યાં ફ્લોરેસન કલર ના બી નવા સ્ટોક આવેલા છે. એમાં બી તમે અ યુનિક કલર તમે પસંદ કરી શકો છો.
અને પેલે બ્લ્યુ માં બી અલગ અલગ ટાઈપ ના બ્લુઝ આવે છે ખબર છે બધા
અને નેવી બ્લુ છે બોટર બ્લુ છે રીચ બ્લુ છે અ હેવી બ્લુ છે આપડી જોડે બધા જ છે ગડીબ્લુ છે.
હા હા બસ મને એવો
બધા જ બધા જ કલેક્શન માં છે આપણી જોડે કોઈ વસ્તુ આપડી જેમ આલ આયેલો ઘરે કે આપડે પાછળ જવા દેતા એ રીતનાનું કલેક્શન કર્યું છે. તો તમે એક વખત સ્ટોર ની વિઝિટ તો લો મેડમ એટલે તમારે અંદાજ આવી જશે આપણું કઈ રીતના પણ હા એક વસ્તુ છે કે રેટ ફિક્સ રહેશે મેડમ એ તમે ગમે તમે નહીં લો તો બી અમાને યોગ્ય રહેશે પણ આપણે વસ્તુ ક્વોલિટી ની આપીશું બસ એક વસ્તુ છે.
એ તો બધે દુકાનમાં આપે જ છે પણ કેયો કે ભાવ હરખો હોય.
ગેરંટી વાળું આપે તો તમે પાછું આપી જજો અમને ગેરંટી વાળું કોઈ નઈ આપે.
હા પણ તોઈ થોડો ભાવ તો
ભાવ તો મેડમ હવે જો ને કોડ સેટ નું તમ પૂછતા તા. એ સાડી પાંચસો નો છે મેડમ કોડસેટે
એતો વાંધે નઈ એતો હોય છે જ
હા અને કુર્તીઓમાં અત્યારે બધી અલગ અલગ છે, બે હજાર વાળી છે. પછી ચૌદસો વાળી બી છે, ઓગણીસો વાળી છે. અઢીસો વાળી. તો તમે મેડમ કુર્તી ની વાત કરો છો કે જભા લેંગા ની વાત કરો છો. તમારું માપ તો પણ મેડમ તમારું માપ તો જુઓ તમારા માપ જેટલું બનાવા આખા દેશના કોટન વપરાઈ જાય છે.
ના ના ના ના આવી જ જાય છે અમારા માપમાં ભી એટલું કુર્તીઓ શોર્ટ કુર્તીઓ બધી આવી જઈશ કેમ કે અમે પહેલા વર્ષોથી લેતા જ રઈએ છીએ.
જે તમે લેતા હોય એ મેડમ બરાબર વસ્તુ તું છે પણ આપડે ત્યાં તમે જો કહો છો ડબલ એક્સલ એમાં કપડું બી કેટલું વપરાવાનું વસ્તુ ભરત કામ કેટલું થવાનું એની ઉપર કલર કેટલો બગાડવાનો અત્યારે તમે સલીમ હોત એલ એક્સેલ તો અમારે આટલા ભાવ જ ના બોલવા પડે ને મેડમ એટલે તમે તમે જે પ્રમાણે ક્ષેત્રફળ ધરાવો એ પ્રમાણે અમે કિંમત ધરાય છીએ મેડમ.
એવું તો થોડી ના હોય વજન જોઈને ભાવ રાખવાના.
વજન જો નહી મેડમ તમારી સાઈઝ પણ સાઈઝ જોઈ ને મેડમ તમારી હવે ડબલ ટ્રિપલ એક્સેલ હોય. આપડે ત્યાં એ પ્રમાણે ભાવ વધતા જાય છે આપડણે ત્યાં મેડમ ક્વોલિટી મળશે.
ભાવને કચ્ કાચ આપડે એક્સેપ્ટેડ નથી. એકજ ભાવ અને પેમેન્ટ આપણે ત્યાં કેશમાં જ સ્વીકારવામાં આવે છે ઓનલાઈન પેમેન્ટ બી આપણે ત્યાં નથી. એટલે તમે આવો તો બી આ વાત ખાસ ધ્યાને રેજો.
હા હા એતો વાંધો નહી એ તો કેશ
હા.
હમ્મ હા એટલે કેશ પછી આપી એમ તો એ ચાલે કે ક પેલ
પછી તો કઈ જગ્યા ચાલે. તમે કેશ આપીને જાઓ હું તમને ટોપ બે મહિના પછી આપીશ ચાલશે મેડમ.
ના ના.
બસ તો પછી અમારો ભી જવાબ આ જ હશે.
બરાબર.
હમ્મ હમ્મ
એવું જ કશો વાંધો નહી એ તો હવે.
મારે અને બીજી એક વસ્તુ આપડી ત્યાં એવી ઓફર છે મેડમ કે તમે ધારો કે જોબ લેવા આવો છો અને તમારી જોડે બીજા બે જણને લઈને આવ જો ઈ બંને જણ બંને જણ મિનિમમ ત્રણસો રૂપિયાની ઉપરની અમારે ત્યાં શોપિંગ કરીને જાય છે. તો તમને એમાં દસ પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
બરાબર છે.
કે તમે આ્યા તમાર જોડ તમારી બેન આવી કે મમ્મી આઈ બેવ જણ આયા એ બંને તમાર રેફરન્સથી આયા એક જણને એમાં દસ ટકા ડિસ્કાઉન્ટ. બીલ ઉપર મેડમ.
બરાબર સરસ લે.
તમે ત્રણ હજારની વસ્તુ હો ત્રણસો રૂપિયા નું ક્લીયર ડીસ્કાઉન્ટ તમારે. પર્સ તો તમને તેથી મળશે સત્યાવીસો રૂપિયામાં.
બરાબર.
દુકાનમાં તમારું નામ લઈને કોઈ બી ક કસ્ટમર આયુ અ ઈન ફ્યુચર તો ફરી તમે જય્યારે બી શોપિંગ કરવા આવો ત્યારે તમાને દસ ટકા ડિસ્કાઉન્ટ.
હ એવું છે તો તો હું બહુ બધા જણને મોકલ મોકલ કરું.
હા તો તમે દસ જણને મોકલ્યા ને. સો ટકા ડિસ્કાઉન્ટ મેડમ તમન ફ્રી મા આપવાનું અમાને
હા હા બરાબર.
હમ તે રીત ના.
એ તો વાંધો ની મોકલી દઈશ ફોન મા બધાને એવું કરીને પેલા અમે જોઈ જઈએ.
હા હા કોઈ કોઈ વાંધો નહી તો તમે એવું હોય કાલે. તન જોઇ જોવાય.
હા વાંધો નઈ આઈ જઈશ હું કાલ બાલ હા ઓકે મૂકીએ ત્યારે હોને. હા હા.